સુરેશ
બોલો
શુ કરે
કઈ નહી આ સાઈટ ઉપર જઈને, આવ્યા હતા ત્યાં ઓબ્ઝર્વેશન બનાવુ
સાઈડ ઉપર
હા, સાઈડ ઉપર જ્યાતા સવારે
રીંગ લઈને ગયા હશો ને
હમ્મ
કઈ બાજુ ગયેલા
આપડે અહીંયા પાટણ જ હતા આજ તો
પાટણમા
હમ મોખાણિયાપુર
હમ એસબીસી કરવા
એસપીસી માં પેલા શું કરવાનુ
એસબીસી માં એવું હોય, કે આપડે જમીન જોવાની હોય, એમાં પૂરણ કરેલું છે, કે નહી એ આપણે પૂસવું પડે પૂસીને પછી એમા આપણે હા ડ્રીલ કરવાનું આપણેે જે રીતે માટી બદલાય ને
હા
એ રીતે સેમ્પલ લેવાના એક મીટરથી બે મીટરથી અઢી મીટરથી સાડા ત્રણ મીટર યુડી એસ આવે અને એસપીટી આવે
એવું છે, એમ
હા એમાં પછી આપડે લેબે લઈ જઈએ, એમાંથી ડેન્સિટી નીકળવામા આવે
હા
હમ્મ તેમાંથી શું મજબૂતાઈ માટીની ખબર પડે કે
હા સાચી વાત ચિલ્લા મીટર સુધી કરો
આપડે દસ મીટર એટલે ત્રીસ ફૂટ
હા ત્રીસ ફૂટ દસ મીટર બીજા કોઈ ઓછા.
ના એનથી ઓછા પછી આપડે સોલરનુ હોય, ને
હા
કંઈ બિલ્ડિંગને એવું બનતું હોય, તો આપણે દસ મીટર કરીએ
હા
અને સોલર બંધ સોલરનુ એવુંસાઈડ હોય, તો પછી છ, મીટર નાખવા આવેય ના સોલર માં શું કે પછી ઊંડા પાયા લેવાના ના હોય.
હા
એટલે
હમ્મ
અમારે કોક દિવસ ટેસ્ટિંગ કરાવવું હોય તો તમને કહીશ
હમ આઈ જઈસુ કેજો કઈ કોન્ટેક્ટ હોય તો?
સારું
તો
બિલ્ડિંગનું ટેસ્ટિંગ કરતાશે
હા બિલ્ડિંગ નું બધુંય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
હા બધું આપડે જે બિલ્ડિંગ બનતી હોય એ પછી મટીરિયલ છે ટેસ્ટિંગમાં આપડે સીમેન્ટ આવે જી આવે
હા હા સાચુ
હમ માટીનું
સોયલ ટેસ્ટ એકલો કરો કે?
ના . સોય ડેટ છે પછી આપણે સેન રિપ્લેસમેન્ટ છે કંઈ કપચીનું થાય કંઈ ક્યુબ આવે? સીબીઆર હા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
માં શું કે આપડા સાત દિવસ ના એ ચૌદ દિવસ ના ભરેલા આવે
હા
એટલે ત્યાંથી લઈને આવે એટલે આમાં આપણે ટેસ્ટ કરવો પડે
તમે બનાવ?
હા ટેસ્ટ ટેસ્ટ કરીને આ આપણે ભરીએ ને
કેવી રીતે ભરો?
આપણને મટિરિયલ આવે કપચી, રેત ને સિમેન્ટ
હા
તો આપણેે અહિયાં લેબ ઉપર ભરીયએ સાત દિવસ ના ચૌદ દિવસના હા
હ પહેલાં કંઈ કરો છો? .
ના એમાં ક ભરતી વખતે ડેન્સિટી ના લગાવાની હોય એમાં એમાં શું કે આપણે એને વજન કરવાનો હોય એનો વેટ લેવાનો હોય
હા મટીરીયલ નો
હા મટીરિયલ નો આપડે શું કે કપચી ને રેત નહી એવ આપી ગયા હોય ને સિમેન્ટ ન તો પેલા આપડે કપચી નો વેટ કરશું પછી એમાં દસ એમ એમ હોય તો દસ એમ એમ નો વેટ કરશું પછી સેન્ડ હોય તો સેન્ડનું વેઇટ કરવાનું પછી સિમેન્ટનો વેટ કરવાનો એને અલગ આપણે વેટ કરીને એ રાખવાનું પછી આપડે મિક્સર મશીન આવે ને
હમ
એ લાઈને તે મૂકીને અને અંદર પેલા આપણે નાખીશું થોડું પાણી
પાણી
પછી આમાં આપે પેલા તો રેત નાખવાની પછી દસ એમ એમ નાખશુ
હા
પછી વીસ એમ એમ નાખશું
હા
એને થોડું મિક્સ કરીને
હમ
પછી આપણે સિમેન્ટ નાખવાની
હમ
પછી અને મિક્સ થઈ રહે બરાબર દસ થી પંદરસ મિન પંદર મિનિટ એને મિક્ચર મશીનમાં રાખવાનું
હા
પછી એ માલ બનાવીને તૈયાર થઈ જાય એટલે આપણે પૈસા નાખી ઉપર આવવાના
એડ મિતચર એડો
હા એડમિક્ચર એમાં એમને શું કે ટેસ્ટ હોય ને એડમિકચર માં
હા
તો એ આપે તો આપણે રાખીએ
સામેરી પાલ્ટતી આવેલે તો નાખોનો બ નહી પહેલા સ્ત્રમ પડતા હશો ને
આ શલમ પાડવા પડ ને
હા
એટલે એમને સ્લમપની જરૂર ના હોય તો આપડણે કેયું પરીએ ને સ્લમપ ક્યુબ બંને કરવું હોય તો આપણે પેલા સ્લંપના ત્રણ ટેસ્ટ કરવા પડે
હા સાચી વાત
હમ એમાં શું કે અને કેટલો સ્લમપ જોઈએ છે કેટલો આવે છે એ આપડેં અમને જણાવવું પડે અહયા ટેસ્ટ કરીને સ્લમપ ઉપર આપલા કયુબ ઉપરાય
એવુ છે એમને
હમ
ડાયરેક્ટ
બોલો બોલો ડાયરેક્ટ ના એમને જોતો હોય સ્લમપ કે આટલો સ્લપ આવે છે અને એમને સો નો સ્લમપ જોતો હોય એક દોઢસણ જોતો હોય એ પ્રમાણે આવે
સાચી વાત
હા એમને પછી સ્લમપ ના કરાવવો હોય ને ક્યુબ ભરવા હોય તો પણ ભરાય
હા સાચી વાત
હમ બોલો બોલો તમારે કેવું ચાલે
અમારે બસ મજામાં આ પાર્લર નાખ્યું છે હાઈવે ઉપર તો ચાલુ જ પાર્લરમાં
કઈ જગ્યાએ પાટણ માજ છો
ના આપણા રાજપુર બસ સ્ટેન્ડ
હમ આપુર બસ સ્ટેન્ડ ચોકડી ઉપર
હા
હમ હમ અમે જ નીકળ્યા હતા ત્યાંથી અમે
હા.
હમ હા હા રાજપુત ચોકડી આવે ને આપણે મેન હાઈવેજ છે ને પાટણ ચોણસ માં
હા હાઈવે
ત્યાંથી જ નીકળ્યા હતા
તો ઘર બાજુ ના આવાય ચા પાણી કરવા
તા સાઈડ ઉપર જતા હતા ને એટલે આ કઈ યાદ જ નતું આવ્યું નક વરી ત્યાં ઉભા રત
મને ફોન કરવો તો આપડે હોટ આપડે ચાની હોટલ તો છે હાઈવે પર ચા પીવાતો આબાય
હા જમણી બાજુ છે ત્યાંજ ને
હા જમણી બાજુ
હા હા હા જમણી બાજુ હા હા જોઈ તી શું પાલૅર નું નામ શું હ તમાર
હા આપણ ખોળિયાર પાર્લર
ખોડિયાર પાર્લર છે એમ ને હ અન્નપૂર્ણા પાર્લર છે ત્યાં
સુું
રાજપુત ચોકડી ઉપર
શુ નામ
અનુપૂર્ણા હૈ અન્નપૂર્ણા હૈ
અન્નપૂર્ણા
હમ ત્યાં ચોકડી ઉપર જ છે નાકામાં જ
હા હા છે છે અન્નપૂર્ણા
બે વાર હું ઉભો રહેલો ત્યાં
ત્યાં ત મને ફોન કરવો હતો કે ચા પાણી કરવા આવો ત્યાં
એટલે મને ખબર જ નથી કે અહીંયા પાર્લર બનાવ્યું છે એમ.
એની સામેની સાઈડ અમારું પાર્લર.
હ એની સામેની સાઈડ
હા.
હમ ના હવે ચોક્કસ આવીશું ત્યાંથી નીકળશું ને
ફોન કરી દેવાનો એટલે લેવા આવી જાવ રોડે.
હમ ના ત્યાં તો હાઈવે ઉપર જ નીકળીએ એટલે હાઈવે ઉપર ત્યાં ચોકડી ઉપર ઊભો રહીશ. અને ફોન કરીશ કે હું આનંદ આ જગ્યા અમે ઉભા છીએ. હ અંદર આપડે મ ભરેલુ હ બોલેરો ગાડી બોલેરો ગાડી આપણે ટેસ્ટિંગની જે બેસી દવા જઈએ ને તા મશીન પડેલું થાય અંદર આપે ગોલાપુર ચોકડીથી થોડા આગળ આવીએ એટલે રાજપુત ચોકડી જ આવે ને.
હા ગોલાપુરથી આગળ રાજપુત ચોકડી
હમ હમ હમ.
કેવું ચાલે છે તમારે વરસાદ વરસાદ આવે છે કે નહીં.
બો વરસાદ વડી પરમ દિવસે આવ્યો હતો પહેલી વાર
હા.
વાવાઝોડું ને એવું વરસાદ થોડો વધારો હતો પણ કાલ એવો પવન ચાલુ હતો. મને લાગ્યું કે આ વરસાદ આજ આવાનો ફરી પણ એટલો બધો નતો આયો થોડા સોટા ચાલુ હતા.
અમારે પણ રાત્રે આવ્યો હતો.
હમ હમ વધારે હતો તમારે વરસાદ
વરસાદ વધારે હતો ને
હમ હમ હમ હ.
રાત્રે બે ત્રણ કલાક પડેલો
હમ હમ ના અમારા હતો બે ત્રણ કલાક જેવો આવ્યો હતો પણ થો થોડા સોટા ને એવું આયુ તું
અમારે એક ચાપટું આવ્યું પછી માપનો માપનો આવી ગયો.
અ હા. અમારે પવનને એવું હતું મને લાગ્યું મકુ વાવાઝોડુ ને એવું આવશે પણ આવ્યું નતું એ પ્રમાણે પવન હતો એટલે બધું વાદળને ખેંચી ગયું વાતાવરણ બધું વેરાઈ ગયું.
હા હા અત્યારે છે કે નહી વર
ના અત્યારે નઈ અત્યારે તો યાર એવો તાપ પડે ને.
એવું છે એમને.
હા.
ગરમી બોવ.
ગરમી બહુ શું કે પરમ દિવસે વરસાદ પડે ને તો હજુ બરોબર જમીન પલળી નહી.
હા હા જમીન
પરમ દિવસે જેવો પડ્યો ને એવો બે ત્રણ દિવસ પડે ને. તો થોડી ઠંડક થાય હમ. તો શું કે જમીન બરાબર પાણી પીવે ને
હમ.
તો થોડી ઠંડક થાય.
સાચી વાત.
હાલ શું કે જમીન એક તો કોરી હતી વરસાદ પડી ને ત ગયો.
હા સાચી વાત.
એટલે એને લીધે બફારો માગે.
હમ.
વુંવ વર્ત કરે
હા. અમારે પણ વરસાદ તો સારો જ આવે છે. અત્યારે સવારે થોડીક ઠંડક કરી અત્યારે તો તાપ છે.
પણ બફારો બઉ હોય. બઉ એટલે કાલનો તો બહુ જ અતિશય અ તાપ પડે એમ.
ત્યારે બારછો કે લેબમાં અંદર.
ના અત્યારે તો લેબ પર.
તો એસી માં બેસો ગરમીમાં.
ગરમીમાં શું કે તમે એસી વધારો ને તો પે તમે બહાર ના રહીકોને આપડા સાઈડ ઉપર ફરવાનું હોય.
હા સાચી વાત સાચી વાત પેય તાપ બહુ લાગે.
શું આજે પણ બહાર ના વાતાવરણમાં સારા.
હા.
તો તમે લેબમાં હોય એટલે તમે એસી બેઠલા હોય તો પછી બહાર ના રહી હકો.
હમ હમ.
હું પતિ ગયેલું આજ બલાય.
દરરોજ એસીમાં બેવાનું તો ચાલે ને કે બાકી હે.
હા કાયમ માટે જોતું હોય તો ચાલે ઓફિસમાં ઓફિસમાં.
હા.
આપડે શું શું ગૈસ બીસી આવે એટલે તમારે જાવું જ પડે.
હા અત્યારે તો એસપીસી ની હોય ને ચોમાસામાં બહુ.
ના અત્યારે આવે પણ અમુક પેલા જેવું નહીં.
એવું એમન.
હમ. અત્યારે આજે એ હશુએ જઈને આયા હવારો. ઢોઢ કલાકમા હવે બીજી. હા એક જ હતી બીજી આયેલી પડી ને સાઈડ આપડે આ બાજુ સિદ્ધપુર એક સિદ્ધપુર છે એક રાધનપુર છે.
એવું છે એમ ને.
હા કેવા વરસાદ પ્રમાણે જાય રાતે વરસાદ ના હોય ને તો દિવસે સાઈડ ઉપર જવાને રાતે વરસાદ ના. વરસાદ હોય ને તો દિવસે તમે સાઈડ ઉપર ના જઈ શકો કારણ કે સાઈડ ઉપર ગા ગાડી જવાય એવું ના હોય.
હા.
એ
હા
બસું આપણે કોન્ટેક કરીને જ જઈએ, ફોન કરીને સાઈડ ઉપર આવે એવું છે તો જ જવાય.
ત્યાં ગાડી પણ જાયું હોય તો કોન્ટેક
હા હા આપે શું છે જ થાય છેને, ત્યાં જ આપ ગા લેવા હોય તો મશીન ગાડી મારતી
હા સાચી વાત
હ
ત્યા પણ
અમારે કેવું ચાલે પાલ કેવું કેવું ચાલે
બસ કાનનું ચાલુ જાય હ આપડા
હા હા